હાલો અવાજ આવે છે મારો
હા આવે આવે જ છે અરા વાત કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપડે. હ યુટ્યુબ બનને અને ગેમિંગ કરિય ગેમિંગ માટે આપડે કરી. આ. ગમિંગમાં કરિયર બનાવી શકી કે ને એના વિશેે વાત કરીએ બરોબર.
અરે ઓકે અબ અરી ન ભવાદ.
તો મેં ઘણાને જોયા છે કે આમાં.
બ તમા
મેં ઘણા ને જોયા છે કે આમાં જે ગેમિંગમાં કરિયર ની વાત છે ને. એના માટે કે ઘણી ચેનલો છે યુટ્યુબ હોટલ ગેમિંગ એવીાઈની ચેનલ છે બરોબર તો એ ચેનલોમાં ને. યુટ્યુબમાંથી પણ કમાય છે અને ગેમિંગ કરિયર એટલે મૂળ એવું જ છે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાને એવી રીતે કરયર બનાવવું હોમ જોવા જઈએ તો ગેમિંગ રમી રમીને ગેમિંગ ના વિડીિયો બનાવવાની એ બધું કરવું તો ગેમિંગ ના વિડીયો બનાવે એટલું જ નહીંતુ એમના હમણાં વચ્ચે આપડ ફ્રી ફાયરમાં કપ યોજાય દર વર્ષે તો એ વર્ષે માટે ઈ સ્પોર્ટસ ક્લબ કરતો ને તો એના માટે વિનર બન્યા અને એમની ટીમને એક કરોડ રૂપિયા ન પ્રઇસ મળ ફ્રી ફાયર તરફથી વચ્ચે અને એમાં ઘણી એવી બધી બીજી બધી સ્કોવડો હતી અને એ મોોટા ભાગની બધી કોડની યુટ્યુબ ચેનલ પણ હતી એટલે ઓમ બધા જે રમે છે ને કેમ એની લાઈવ સ્ટ્રીમ કરે છે અને ડાયરેક્ટ એ યુટ્યુબર નાખે છે એવી રીતે યુટ્યુબમાં અને ગેમિંગમાં બંનેમાં ભેગું સાથે કરિયર બ છે તો એ વાત આપે કરીએ તો આપણને સક્સેસ જવાના કેટલા ચાન્સ આપ તમને કરવું જોઈએ કે ના કરવું જોઈએ આપ
એ ખાસ તો છે જ સક્સેસ તમાના આપણેે એક જ જવાડ બનાવવા જોઈએ કારણ કે એક જ ચેનલમાં એક જ અ ન હોને તો એના વ્યુઝ વધી જાય અને પછી કન્ટેન્ટ બદલાતા છે ને તો પછીમ એવી બદલાછ એવી વધા નથી આવતા જે અમે બધાને ક સબસ્ક્રાઈબર હોય છે ર્યુઝ પણ એટલા બધા જ હોય છે તો એનું કારણ એક પણ હોય છે અને પાછું એમ એવું હોય કે જે અમેજિંગ લીધું ને ગેમને વિડીિયો બનાવે છે એ એરા બધા નો કો આખા મડ નથી જોતા બધા એટલે મારું માનવું એવું કે તારી મદદ છે ને આપડે વિદેશની અંદર કો કે અહીિયાં આપડણે ભારત ની અંદર એ બધી જગ્યા આવે છે પજલ આવે છે બધી ઇંગ્લિશ માં આવે છે અને સોર્સ આવે છે બધા અલગ અલગ જાતને એકદમ નાના નાના શોટ છ સેકન્ડ પાંચ સેકન્ડ બ ઇંગ્લિશમાં બનાવે છે ને એ બહુમાં વાયરલ જાય છે એ ઈંગ્લિશમાં બધાની કોમન લેંગ્વેજ હોય છે કોમન લેંગ્વેજ હોય ને ઇંગ્લિશ એટલે બધા જાય છે અને એ પાસે બધી અલગ અલગ કન્ટ્રીમાં જાય છે વાયરલ
આ તો આપડે ઇંગ્લિશ ઓડિયો કેવી રીતે કરી શકીએ
એટલે ઇંગ્લિશ ઓડિયોન ના વાપરી આપણેેને ખાલી એમને જે કોંગા હો છે ન એને એમ કશું બોલતા ના હોય પણ કાલી એમને સોંગ હોય એ પણ આપણેે વાપરી શકીએ તો શું વધાર માટે કોમન કેહેવાય હા એટલે ઇંગ્લિશ સોંગ ને ખાલી એક મ્યુઝિક આવે છે ને ખાલી એકલું મ્યુઝિક એજ મજા આવે એ પણ ચાલે એમ
હા એટલે તમારું કે એવું છે કે તમે આપડા ઈન્ડિયા કરતા તમે બીજા બાના દેશોને વધારે ટાર્ગેટ કરો ત એટલે ઈંગ્લિશ તમે વાપરો તોરા બારના દેશના વ્યુઅર્સ વધારે આપડા કરતા જેના કારણે
એટલે બારના દેશ ના પણ આવે ને આપણા દેશ તમને ઓછા ના થાય એમ કારણ કે એમાં મ્યુઝિક જ એટલું હોય ને એટલે શું હોય પણ લેંગ્વેજ પ્રોબ્લેમ જ નથી થતી અને પેલા પ્રોબ્લેમ થાય છે સમજજ પ્રોબ્લેમ થાય તો પછી બધા ઉડાડી દે વેડીઓને પ હ એ પણ જ કરી દે જોતા પણ નથી પછી વિડીિયો રિસોર્ટ બહ રિસોર્ટ
તમારી એ વાત તો સાચી કે ડાયરેક્ટ લોકો એ સ્કીપ જ કરી દે છે અને હું પણ કેટલાક વિીડિયા મને લાગે કે કંટાળો આવે છે તો હું પોતે પણ સ્કીપ જ કરી દઉં છું જોતો નથી એટલે એવું તો ના હોય કે બધા સોર્સ બધા લોકો જોતા જ હોય પરંતુ બધા ના અલગ અલગ પ્રકારના સ્વર્ જોવાની ઈચ્છા હોય જેમ કે કેટલાક ગેમિંગ ના સોર્ટ્સ જોતા હોય તો કેટલાક જાણવા જેવું હોય એના સોર્ટ્સ જોતા હોય કેટલા માઇન્ડ પાવરફુલ થાય એવા સોર્સ જોતા હોય એટલે બધા અલગ અલગ સોર્સ જોતા હોય
હ બધાની પસંદગી અલગ અલગ હોય છે
તો તો એ બધાને એવા જ સોર્સ આવે છે પાછા
આમ બધા જે સો છે વજ છેજલ છે બધું સોલ્વ કરને વધધાને મજા આવે અને એમ પાછું ઉમર હોય છે એ નાની ઉંમર થી કરીને બ મોટી ઉંમર સાઠ સિત્તેર વર્ષની ઉંમર છે એ બધાને આ તો સોડ જોવામાં વધારે મજા આવતી હોય બધાને હમ પસંદગી નરું મસાય છે એમ આમ આરોગ્ય કેવું એમ છે
હા અને યુટ્યુબમાં કક એ ન ઓપ્શન આવે છે સોસ બનાવતી વખતે બરોબર તો એમાં આપણે સ્ક્રિપ્ટ લખીએ તો એ એ વિડીયો બનાવી શકે એના ઉપરથી
હા એ એ પણ રેડિયો જ નથી બનાવીને આપતા અહિ આપણને આું અંતેન લખી ના આપે કે કેવી રીતે આપણે બનાવી શકીએ નહી અને એક્સ્ટ્રા આપડે જો કામ કરાવવું હોય તો છેને ચાર્જ લાગે છે
ના ઓમ આમે મેં યુટુબમાં ટ્રાય કર્યું હતું આપડે ખબર હોય તો તમને નંબર ક્વીઝ આવે છે એમાં ઘણા બધા નંબર લખેલા એમાંથી એકદ એક નંબર ઉગવાનો કો ન કરવાનું અલગ તો એમાં એવું હતું કે એ નંબર મે ટાઈપ કરીને બધું કરી નાખ્યું ને એના પછી એ ન ઓપ્શન મળ્યું મને તો મે ન ઓપ્શન કર્યો સિલેક્ટ અને પછી અંદર લખ્યું કે આ ઇફેક્ટિવ એનિમેશન એટ્રેક્ટિવ એનિમેશનમાં કન્વર્ટ કરવાનું ફોટાને એને એવીતે ફોટો જ લીધો હતો ડાયરેક્ટ એ આઈ જે યુટ્યુબ નું એ આઈ મોડ છે ને યુટ્યુબમાં જ આવે છે વિડીયો બનાવતી વખતે તો એમાં એને તરત જ એવી રીતે એટ્રેક્ટિવ સોર્સ બનાવી દીધો એમાં ક નંબરો બધા બબલ્સ ની જેમ નીચે આવતા હોય કે પૂરતા હોય ઉપરથી નીચે પડતા હોય ને એવી રીતે બધું બનાવી દીધું
પછી આપડે ઘણાસ્ વર્ષ એવા હોય છે દેશ ઉપર કે ઇન ઈન ઈન્ડિયા વાલે લાલ દિલ ભજે ઔર
પાકિસ્તાન વાળાઓ લીલું દિલ ભેજા મોકલવાનું એ રીતે કેતા હોય છે સોર્સમાં એવા સોર્સ આવે છે ન તો તો ઈસ વર્ષોમાં મેં કર્યુ અને એમાં એ આઇ એવું બનાવીને આપ્યું ને કે ઈન્ડિયા વાળા ના ભાગમાં જે હતું ને બે ભાગ પડ્યા દસ વર્ષ ના એક બાજુ પાકિસ્તાન ન હતુંને એક બાજુ ઈન્ડિયા નું હતું તો ઈન્ડિયાનું જે હતું ને એ માઁ. ધીરે, ધીરે પેલું શું કેવાય હા ભારતના જે નાના નાના જે. જોવા જો ને ફ્લેગ ભારત ના.
વાહ વાહ વાહ.
નીચેથી ઉપર જતા હતા અને લાલ દિલ ઉપર જતા અને પાકિસ્તાન માં ગ્રીન દિલ ઉપર જતાતા દિલ.
પણ આમાં શ શજી તમે એમ કો કોવા છો ને ભારતનું કે પાકિસ્તાનનું. પછી એમાં ભારત વાળા જે હોય ને. એજ ખાલી જોતા હોત. તોજ ફાયદો થાય એમાં બધી કન્ટ્રીના અલગ અલગ. જે મં તને કીધું કે ભા રે. થ આખી આખી. ચેનલ અજોય કે એનામાં બધા જ આખા વિદેશ એટલે બાકી બધીજ કન્ટ્રી આવી જાય. એનામાં મારે જ થતા હોય ને શોટ તો આપડ ફાયદો ઘણો થાય એમ કેવું છે મારે.
હા એટલે હું ખાલી તમને કહું છું. કે એ આઇ આવી રીતે મને બનાવી આપ્યું એમ. હમ આવી. એ તો મને પણ ખબર છે. કે તમે જે કીધું એ રીતે. કે આ બધાને ઉપયોગ થાય ને એવા સોર્સ જોઓ તો એ બધા વાયરલ થાયમ. એ વાત તમારી સાચી છે. આ તો આવી રીતે વિડીયો બનાવવા કર્યુ ને તો આવી રીતે વિડીયો બનાવી દીધ અને છેલ્લે સોર્સ અપલોડ કરી દીધો ને. એટલે ખાલી યુટ્યુબમાં લખાઈ ન. આવી ગયું કે એ આઇ ક્રેઅટ વિથ એ આઇ એવી રીતે લખેલું કાંક આવી ગયું નીચે.
એ એથી બનાવી કયુંન ને એટલે.